ક્યામા, નમસ્તે.
મજામા, મજામા.
આજે આપણે સાહ સાહસિક મુસાફરી ટ્રેડિંગ કમ્પ્ની અને એડવાઈસ વિશે વાત, કરીશુ.
બરાબર, સારો વિષય છે.
તાજેતરમા, મને બહુ જ સાહસિક મુસાફરીનો શોખ ચડ્યો છે, ખાસ કરીને ટ્રેકિંગ અને કેમ્પિંગ, વિશે ઘણું સાંભળું છું. એ તો ખરેખર ખુબજ રસપ્રદ અનુભવ છે, ટ્રેકીંગ કુદરતની નજીકથી, અનુભવવાનો મોકો મળે છે. એ માટે, રાત્રે ખુલ્લા આકાશ થી નીચે રવાનો આનદ અલગ જ હોય છે, હા. પણ થોડી ભય પણ લાગે છે, ખાસ કરીને પહાડોમાં ટ્રેકિંગ કરતી વખતે વખતે મુશ્કેલીઓ, આવે તો શું કરવુ એ સાચું છે, પણ યોગ્ય તૈયારી હોય, તો ઘણી મુશ્કેલ આફતો ટાળી શકાય જેમ કે સારી ટકિંગ છે હા અને ફસ્ટ, એન્ક અને માર્ગ ધરતા કેમ્પિંગમાં શું શુ ખાસ તૈયાર જોઈએ, તૈયારી જોઈએ હલો. હા, કેમ્પિંગ માટે
એ, એ માહી
લાઈટ અને ખાવા પીવાની વ્યવસ્થા, જરૂરી છે. સાથે, જ હવામાનની માહિતી પણ જાણી લેવી જોઈએ એડવેન્ચર, એટલે ફક્ત મજા કે તેમાં કંઈક શીખવાનું પણ હોય છે.
જયારે, આપ આપણે નવી પરિસ્થિતિ નો સામનો કરીએ, છીએ ત્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે.
વિશ્વાસ, વધે છે ક્યારેક, ક્યારેક તને ટ્રેકિંગ દરમિયાન કોઈ મુશ્કેલી આવી છે. એક, વખત વરસાદમાં ટ્રેકિંગ કરતી, કરતી હતી. રસ્તો, પલળી ગયો. પણ ટીમ, સાથે હોવાના કારણે, સહાય મળે અને, અમે સલામત રીતે પહોંચ્યા એટલે ટીમ સાથે જવુ. વધુ સારુ લાગે છે. હા, ખાસ કરીને, શરૂઆતમા એમાં સહકાર મળે છે. અને કોઈ મુશ્કેલી, આવે તો સહાય પણ મળી રહે એ છે હવે તો મને પણ ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવાનો ઉત્સાહ વધી ગયો જરૂરથી કર પણ પહેલા નાના ટ્રિપથી શરૂઆત ધીમે ધીમે અનુભવ વધારે અને પછી ત એડવેન્ચર માટે છે ત્યાં સાચું છે કુદરત સાથે સમય પસાર કરવાનો આદજ આનંદ જ અલગ છે બિલકુલ સાહ સિકસાવ કરી આપણને જીવનનો જો આનંદ આપે છે ગયા વખતે જે વાત કરી હતી પછીથી હું સતત એ વિશે વિચારી રહ્યો છું ખાસ કરીને પહાડોમાં જવાની ઈચ્છા વધી ગઈ છે
તો સારું છે પણ શું તું કોઈ ખાસ જગ્યાઓ વિશે વિચાર્યું છે
વિચાર્યું છે હા મેં સાંભળ્યું છે કે સાતપુડા અને હિમાલય વિસ્તારમાં ટ્રેકિંગ માટે ખુબ જ સારી જગ્યાઓ છે
હિમાલય
માનો તો અદભુત છે પણ ત્યાં જવા માટે સારી તૈયારી જરૂરી છે તે બિચારી ઓક્સિજનની કમી અને હવામાન બધું જ ચેલેન્જિંગ હોય છે તો શરૂઆત માટે કઈ જગ્યા યોગ્ય રહેશે
શરૂઆત
શરૂઆત શરૂઆત માટે શહેરના ટ્રેક પસંદ કરે જેમ કે નાના હિલ હિલ સ્ટેશન કે જંગલ વિસ્તારમાં ગુજરાતમાં પણ કેટલાક સારી જગ્યાઓ છે કેમ્પિંગ વખતે સૌથી મોટો આનંદ શું હોય છે મારા માટે તો રાત્રે તારા જોવાનો આનંદ સૌથી ખાસ શહેરમાં જે આકાશ નથી દેખાતું તે ત્યાં ખૂબ સ્પષ્ટ દેખાય છે. એ તો ખરેખર અદ્ભુત અનુભવ હશે. પણ જંગલમાં જાનવરનો ડર નથી લાગતો. થોડું તો લાગે ને પણ નિયમો નું પાલન કરીએે તો મોટા ના ભાગે સલામત રહી છે જેમ કે ખોરાક ખુલ્લો ના રાખે અને અવાજ થોડો ન કરવો. ટ્રેકિંગ દરમિયાન ખાવા પીવાનું કેવી રીતે મેનેજ કરવું. હલકું અને એનર્જી આપતું ખોરાક લઈ જવું જોઈએ જેમ કે ડ્રાય ફ્રૂટ એનર્જી બાર અને ઉડતું પાણી ઉડતું પાણી અને જો રસ્તો ભટકી જઈએ તો.
એ માટે મેપ કંપાસ અથવા મોબાઈલ જીપીએસ મદદરૂપ બને છે. અને હંમેશા કોઈને પોતાની લોકેશન વિશે જાણ કરીને જ
કરીને જવું કેમ. કેપિંગમાં ફાયર બનાવવાનું પણ એક ભાગ છે ને.
હા.
હા કેમ ફાયર તો મજા વધારી દે છે પણ એ સલામત પછી કરવું જોઈએ અને પછી પૂરેપૂરું મુજાવી દેવું જોઈએ. એડવેન્ચર ટ્રીપ પછી શું બદલાવ આવે છે માણસમાં. એક બદલાવ આવે છે, માણસ વધું આત્મવિશ્વાસ બને છ આત્મવિશ્વાસ બને છે, કુદરત પ્રત્યે સમાન વધ સમાન વધે અને જીવનના નાના મુદ્દાઓનું મહત્વ સમજાય છે. ક્યારે એવું લાગ્યું કે હવે પાછા જવું જોઈએ? એક વખત ખૂબ થાક લાગ્યો હતો, પણ પછી વિચાર્યું કે આ પડકાર જ છે, આપણને મજબૂત બનાવે છે, અને પછી આગળ આગળ વધી એટલે એડવેન્ચર આપણને માત્ર શારીરિક રી તે નહી, પણ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. બરાબર. એ આપણને સકારાત્મક વિચારધારા અને સ હવે તો હું પ્લાન બના બનાવી રહ્યો છું, કે આવતા મહિને એક નાની ટ્રેકિંગ ટ્રીપ પર જઈશ. ખુબ જ સારી વાત. યાદ રાખ, સુરક્ષા, તૈયારી અને અને આનંદ આ ત્રણે સૌથી મહત્વના છે. હા અને હવે મને લાગે છે કે આ મુસાફરી મારા માટે માત્ર શોખ નહી પણ જીવનનો એક ભાગ બની જશે. એજ તો સાચું એડવેન્ચર છે. એટલે મુસાફરી આપણને બદલાવી નાખે હવે તો મેં ખરેખર નક્કી કરી લીધું છે કે આ વખતે ટ્રેકિંગ માટે જ જવાનું છે. પણ મનમાં એક પ્રશ્ન છે, એકલા જવું સારું કે ગ્રુપ સાથે?
શરૂઆતમાં તો ગ્રુપ સાથે જ જોવું વધ ધું સારું લાગે. એમાં માર્ગદર્શન મળે છે અને સુરક્ષા પણ વધારે
ક્ષા પણ વધારે રહે છે. હા પણ એકલા જાવાની મજા અલગ હશે ને. પોતાને ઓળખવાનો મોકો મળે.
એ સાચ ચું છે. એકલા જવાથી આત્મવિશ્વાસ વધે છે, પણ પેલા અનુભવ મેળવ વો જરૂરી છે. પછી સોલો ટ્રીપ વધુ આનંદ આપે છે.
ટ્રેકિંગ દરમિયાન સમય મેનેજમેન્ટ કેટલું યો મહત્વનું છે?
મહત્વની
સવારે વહેલા શરૂ કરવું, બપોરે આરામ, ને સાંજ પહ હેલા કેમ સેટ કરી દેવું, આ બધું પ્લાનિંગ જરૂરી છે. કેમ સેટ કરવાનું કઈ રીતે શીખી શખાય?
યુટ્યુબ. અથવા ટ્રેનિંગ-ટ્રેનિંગ કેમ્પથી શીખી શકાય, પણ એક બે વખ ખત પ્રેક્ટિસ કર્યા પછી તો સરળ જ લાગે છે.
મને તો નેચર ફોટોગ્રાફીનો પણ શોખ છે. ટ્રેકિંગ સાથે એ પણ કરી શકું ને? બિલકુલ. ટ્રેકિંગ અને ફોટોગ્રાફી એક બીજાને પૂરક છે. સુંદર દ્રશ્યોને કેમેરામાં કેચ કરવાનો આનંદ અલગ જ હોય છે. કેમ્પિંગ વખતે રાત્રે શું-શું કરી શકાય?
કેમ્પ ફાયર, ગીતો, વાર્તા ઓ, તારાઓ એ બધું ખુબ યાદગાર બની જાય છે.
ક્યારેક એવું લાગ્યું કે કુદરત આપણને કંઈક શીખવે છે?
હા. કુદરત આપણને શાંતિ અને સંતુલન શીખવે છે. શહેરની ભાગ ઘડ માંથી દૂર જઈને મન શાંત થાય છે.
ટ્રેકિંગમાં સૌથી મોટી ચેલેન્જ શું હોય છે? ઘણી વાર શરીર થાકી જાય છે પણ મન મજબૂત રાખવું પડે. આ જ સાચી પરીક્ષા હોય છે એટલે માનસિક તૈયારી પણ એટલી જ જરૂરી છે જેટલી શારીરિક. હા અને એનું સંતુલન સફળ ટ્રેનિંગ માટે જરૂરી છે. હવે તો મને લાગે છે. ત્યાં મુસાફરી માત્ર પ્રવાસ નથી પણ એ અનુભવ છે.
સાચું ક્યું.
સાચું કહ્યું એ અનુભવ આપણને નવી દ્રષ્ટિ આપે છે અને જીવન બને અલગ રીતે જોવાની પ્રેરણા આપે છે. શું આપણે આવી મુસાફરીથી આપણા ડરને જીતી શકીશું? શકયે. ચોક્કસ જયારે આપણે પડકારને સામનો કરીએ છે. એને ડર પોતે એજ ઓછો થઈ જાય છે. હવે હું ઈચ્છું છું. કે દર વર્ષે ઓછામાં ઓછું એક એડવેન્ચર ટ્રીપ કરું. એ ખુબ સરસ વિચાર છે આ રીતે જીવનમાં નવી ઉ ઉર્જા અને ખુશી રહે છે. અંતમાં એક વાત બધામાં સૌથી મહત્વ શું છે? આનંદ લેવો, કુદરત નું માન રાખવું અને સુરક્ષિત રીતે અનુભવ કરવો આ ત્રણે સૌથી મહત્વપૂર્ણ છે. ખુબ જ સરસ હવે તો હું આ નવી સફર માટે સંપૂર્ણ તૈયાર છું. તો પછી આગળ વધ અને દરેક પગ પગલને નવા અનુભવને સ્વીકાર આજ છે સાચું એડવેન્ચ એડવેન્ચર બરાબર. આપણે આ ચર્ચા વિશે ફરી વાત કરીશું.
બરાબર સાચી વાત.
જી વા બરાબર છે આપડે આ ચર્ચા વિશે ફરી વાત કરીશું. ઓકે ઓકે.